જી. શું કરો.
હલો.
તું કરો
ારો બોલો
એવું એમને ને.
હમ.
ચાલ ટેસ્ટિંગ ચાલુ કરે.
હા સવા. ચાલો.
સોઈલ નું કરો એમ ને.
હમ.
હમ.
આ પટવાય એક જ સેમ્પલ થ હમ હ દવા સોટા દઉ. દમ મળણ બાા.
નેદમન ની દવા લાયા હોય ને.
હો પેલે બઉ ખા સુું છેમ બાર.
ભલે એમું બહુ ઘાસુ ઉગી ગી છે વાત સાચી ચોમા ન એક વર્ષ. તત પડી જોઈએ એમાં બધો ઘાસ ને અદમ મણનું વધારે વધી જાય નહીં.
હમે આ કેવ હોય આ વરસાદ ના પાણી થી બ ઘાસ જબ્બર વધારે પુ મોડું છેાય.
હા થાય થાય સો ટકા વરસાદ ના કારણે ઘાસ બીજું વધારે વન્સપતિઓ લીલોતરી બહુ વરસાદ ની.
હમ અને ભ વધારે ખાલ ઉગી જાય. એ કો બધા આપડે કામ કરતા હોય ગમે કરતા હોય કોઈ સાફ જનાવર પડીયું રે અંદર.
હા સો ટકા એ તો બઉ બઉ હાચુ પણ ને ખેતરોમાં બધું ઝેરી જનાવરો જીવ જંતુ. તુનુ બહુ હે કાકે ઉનાળો હોય તો ગરમી ના બધા હ બારે બહુ નેકળે. હા હા હાપ પહી કુ હ.
એટલે બઉ હાચવું પડે તારે.
આ તારે નાનું ના આ લીલું એટલું સૂકું એવું કઈક લખેલું દવા આવે. લીલું અને લીલુ નાશ કેવાનું લીલો નાશ કવામાં આવેતો.
હા લીલુ નાસ હા હા એના પછી પછી અંદર અંદર કઈ પાણી કઈ એવું કઈ મિક્સ કરીને કરવામાં આવતું હોય છે ને?
હા પચાસ એમ એલ, વીસ લીટર પાણી પચાસ એમ એલ નાખવાનું આવે.
હા એ ઓકે ઓકે અને પછી એલે લિક્વિડ ફાર્મમાં આવે કે પાઉડર ફાર્મમાં આવે એ દવા? લિક્વિડ ફોર્માં આવે છે.
હા અને જે બીજું પાવડર ફોર્મમાં આવે ને એ તો ઓમ થી વધારે તો આકાાત વાળું જે કે પવાર હજાર કઈ ને.
હા હા હા.
એટલો વધારે પાવર વાળુ આવે છ.
પણ આમ તો જોવા જાય તો આ તો ખેતરોમાં તો ના નેખાય બરોબર છે. કઈ ઔદ્યોગિક વ્યવસાયિક જગ્યા હોયને જ્યાં તમે કશું વાવેતર ના કરતા હોય. એવી જગ્યાએ જ નાખી હકાય બાકી તો કેવું થાય જનરલ હા નખ તો બાકી જનરલી કેવુ કે પછી તમે કન્ટિન્યુઅસ બે ત્રણ વરષ નાખો ને આ દવા જંતુના પેલું ખન્યા દમણ ના થવાની તો પછી કેવું થાય જમીનની અંદર ફદુપતા ના રહે એ ફદ્રુપતા બધી કેન્સલ કરના આે લોકો. પીલી થઈ જાય મરી જાય એની, એના કારણે જે પહ તમે હા તમે ભાઈ બીજી જગ્યાએ જમીન વાય રોખશો કેવું કોઈ વાહી ના શક્યું જગ્યા ઉપર થાય ના જલ્દી હટ કરી.
જલ્દી નાખાય તમારે સાચી વાત. દવા નાખ્યા પછીમ ત્રણ વર્ષ સુધી કશું ઉગતું જ નથી.
હા ના ના ઉગત ને કારણ કે દવા નું તો કેમિકલ ની અસર બહુ જ થાય રિએક્શન બહુ જ આવે.
હમ્મ. આજે મેં તમને કીધું પેલું પાવડર પાવડર ફોમ વાળુ. આ ત્રણ વર્ષ અસર કરે ને આ તો કેવું આ તો જનરલી એક વર્ષ બધું પતી જતું હોય. આ લિક્વિડ ફોર્મમાં એટલું પાવર વાળું નથી આવતું.
કઈ રે અહિયાં અત્યારે તમે એક વખત પણ વરસાદ આવે તમે ઊગી ગુ અને તમે ધારો કે સોટી દીધું તો તમે પછી ફરીથી પાછું વરસાદ પડ્યો તો પાણી ની અંદર આ તો ધોવાઈ જાય તો પી ફેર થી પા એની જગ્યાએ ઉગી જાય ખરું?
ના હા અમ કેવું હોય ખબર હે?
હમ્મ.
જમીન નીચે પેની હોય લીલી હોય ને વરસાદ આવેલો હોય
હમ્મ.
તો જ દવા છોટાય બાકી આ સુકામાં દવા ના છોટાય સુકામાં દવા છોટો તમે ઉપ તા પર અસર કરે બાકી.
હા એ હું હા એજ કે તા અચ્છા અચ્છા. અને આમાં કેવું હોય કે ડાયરેક્ટ છોટી દેવાની હોય કે પછી એની ઉપર પેલા કંઈક કરવાનું હોય
ના ડાયરેક્ટ જ છોટી દેવાનું હોય.
હા.
દારેક છોટી દ મૂળિયામ દવા પે ની જમી હોય ને મૂિયામ દવા જાય છે અંદર.
બેવ એમને.
એટલે એ મુ મુલ્યુ બી જતું રહે.
તો એજ કરે વાત સાચી.
હમ્મ. બાકી બધા સુકામાં તમે શુંટો એ પતા પતા જાય બાકી મૂળ તો હોય એમ જ રે. બાકી બે ત્રણ મહિના પછી વરસાદ આવેલા પાછ ફેર પોકળડી જાયું.
આતા એવુ ને એવું થઈ જાય
હાસી વાત
એટલે આમાં પેલા પાણી માં પાણી પંપ લાવતા હશે ને પેલી
પંપ થી પંપ થી જ આપડે ખેતીવાડી નો ઉપયોગ થાય ને પંપ થી છોટવુ પડ.
એવું એમને
હમ્મ.
પંપ તો બધા મળી રહેતા હશે ને આજુબાજુ
પંપ તો મળી રહે ખેતી પાણી ના ખેડૂતો પાસેથી પંપ તો મળી રહે. હા કેવું પહું બે ત્રણ દિવસે ના એમનો પંપ નથી લગતો હમ આ તો પંપ તો કેવું મોટી ખેતી વાળા હોય પંપ રાખ શું કો
આનંદજીન પરિણાયક ના પરિણાયક
ના એને હવા લગ્ન કરવાના હો લગ્ન હો કરવાના ચોક સગું હગુ હારું તો બતાવજો ઉમર થઈ બીજનો બીજો મોટો ભાઈ હોય
એવું એમને
એને થઈ જાય એટલે જ કરી દે ભેગું પતિ જાય એકજ ખર્ચા
હવું તો બે એક જ ઘેરનું ચોકથી ગોતી લાવમ નજીક નજીક ના હોય ને. બે સગી બુનો હોય તો વધારે સારું છે તમારે જેવું હમ્મ.
બીજું કો બધા ઘરમાં કેવું
હવ ચાલે છે
આ પાછું આવ વરસાદ આયો નથી એટલે જમીન પાછી ત્રણ ચાર દિવસથી
હ હાલ તો બધું હુંકઈ વરસાદના કારણે
પાઈપ થી પોણી શોટે છે
ને પેલા પાણી
એવું એમ
હા
થઈ જાય ના મજા આવે
તમે ફળદ્રુપતા અંદર રહી ને તમે ઉગય તો કેવું તમારું છોડ બહુ પેલું ના કરી કર
પોશક તત્વો જમીન ની અંદર બધાનામાં એના કારણે થી વૃક્ષના જે પોષક તત્વો જોતા હોય એટલા પ્રમાણમાં ના મળે એટલે શું થાય પછી
અર્ધ કચરું જ રે કોદા ફળ આવે તો ફળમાં કોઈ મીઠાસ ના આવે.
મીઠશ ના હોય અને ફૂલ આવીને ગરી જાય એવું થાય.
હા સો ટકા એ જ
અને યાર અમુક ખેતીવાડી તો ચાલે બાકી યાર લેબસ કોઈ ફેક્ટરીસ એવી જગ્યા તમારે હલન આપણા દિવસમાં ચાલવા બાલવા થતું હોય
હ જો ત્યાં પાહુ ના જ્યાં તમારી ચાલવાનું કે વપરાશું છો, એ જગ્યા પર વધારવું કે?
હા, એટલે જ ના.
એ પેલું શું વારંવાર એ ને એડવાનું એટલે એનું મડ નો બહાર આવવા જ ના.
અને આપડે કેવું, લેબમાં ક્યુબ આવતા હોય ટેસ્ટ માટે? કોઈ એગ્રિકેટ આવતી હોય. એ બધું ટાગા પડ્યા હોય ક્યુબના, વ્યુબના એટલે આપણે જયારે જંતુ વધારે
હા, એ તો બહુ બહુ રી જીવજંતુઓથી તો બઉુ હચો પડતા લગી જ કઈ રીજાય તો એ બહુ મોટી ઉપાતી થઈ જાય.
એટલા માટે પછી આ આસપાસ કાચ રાખવું સારું?
ના ના, બરોબર, આનંદ ને એમનો તો એમાં જવા જ નહી દેવાના, બહુ ઓછા જવા દેવાના. આ શું નાના હોય એટલે ઉંમર માંથી થોડી ઓછી ખાવા પડે? હા, એટલે હા.
નાના તો એ બે જ માણસ જ નાના, બીજા બધા મોટા જ છે.
એટલે શું થોડું જોવું પડે એમ?
ઓ
આ પવન જોવો કે જેવો હય યાર.
પવન તો બઉુ જબરજસ્ત હવારનો તોડી ને.
આ તો હવા નું તોળડી નાંખ્યો પણ કરે છે.
હમ. લા, કરંની નિયમ બંધ પકડી રાખજો, વરસાદ ના પડે તો વાવાઝોડા મળી ના.
કરણજી તો હવા ના પાણી સાથે હ.
એવું કર, એમ એ ફણી વિભાગ આયો એમ હાલગ
અને પેલા બે સુરેશ તો સાહેબ ના ઘેર જયા હતું.
એ એવું હોમ ને એ ત ડ્યુટી હલી એમને. શું, કો બીજું ફરવા બરવા નઈ જઉું તો
બરોબર, જીએ તો થોડો વડાવ છે, અમે થોડો તક જ જોઈએ ફરવા.
મસ્ત જગ્યાએ જઈએ જો વરસાદ વરસાદ પડી ગયો હોય.
પહાડી વિસ્તાર એવી જગ્યાએ જવાય.
અ પહાડી એરિયામાં જવાની તો જ મજા આવે, અત્યારે તો ઉ ઉદયપુર ઉદયપુર જઈ આવ્યા ને, ભાઈ?
એ સાઈડે પહાડી વિસ્તાર ખરો, હરિયાળી પછી એટલી મસ્ત.
હમ, એટલે આમ કેવું, બાહુબલી હિલ કરીને, હ તે તમે ઉતો, હમ્મ, તો તમે ખાલી ઉપર ચડવાનું બહુ ઉ ચ ખાાસું ઊંચુ હ ત્યાંથી ઉદયપુર. નેવું ટકા દેખાઈ આવે તો, હા પણ પણ તો કેવું હોય, ખબર હોય ત્યાં, ભાઈ? તો એ ઉપર ચડયા ને, તો તમને એવ લાગે ન ઈ આખું વાતાવરણ જેમ જન્નતમાં હે? નીચે તો નીચે આખી નદી કે એવું કઈ તળાવ જેવું છે, દરિયો જે તળાવ-નદી જેવું જાય છે. અને પાણી વય જ છે અંદર, એટલે ઉપર થી તો એક નંબર લાગે તમને.
તો જવું પડે કયારે ક તો ફરવા, મજા જ.
હમ.
હમ, ટ્રેન માં હારું કે ગાડી લઈને હારું?
ટ્રેનમાં જ તો સારું, ગાડીમાં કેવ કે તમે બીજી બીજી નાની નાની જગ્યા જવું ને, તમામે ત્યાંથી ગાડીઓ નાખ
એ સાચી વાત, તમારે પેલા ટ્રેનમાં તો શું એક જ જગ્યા તો ઉતાર દે?
હા હા, એક જગ્યાએ તમાને ઉતારી દીધા એટલે પછી ત્યાંથી તમારે ટેક્સી ને એવું બધું કરીને તમે જઈ શકો છો, એ પછી તને રેન્ટ ઉપર ને બધું. હા, રેન્ટ ઉપર ને બધું તમારે મોઘું પડે એમ, તમારે હોટલે જવું હોય, હોટલથી લગી તમારે કંઈ ખરીદી કરવા જવું હોય, જમવા જવું હોય. તો પછી તમે કંઈ બારીક કોઈ એવી જગ્યા, પ્લેસ ઉપર ફરી ના શકો એમ? તમે ટ્રેનમાં ગયા હોય તો ત્યાં મળતા. જાય છે બધું રેન્ટ ઉપર ગાડી મળતી હોય બાઈક મળતા હોય છે એક્ટીવા હોય. તમે જેવું ફાવતું હો એ બધું રેન્ટ ઉપર ત્યાં મળતું હોય છે તમારે લાયસન્સ આપી દેવાનું પછી તમાને ત્યાં એવું કરી શકાય.
એવુ હોય.
હમ ત્યાં મળી રહે રેન્ટ ઉપર બધું મળી રહે ત્યાં.
પણ તો રેન્ટ ન ભાડું બહુ વધારું હોય નહી.
હા ત્યાં ભાડું થાવાનું એટલે ક ગાડી વાડી આ બે જણા ગયા હતો. હમ વધારે જણા ગયા હોયને તો ગાડી બાાડી લઈને જાય તો તમે સસ્તુ પડે ને ત્યાં રોકાવાની સસ્તું પડે બધું જ.
હમ પચાજ ગણા જેલો તમર હોટલ નો રૂમ રાખવો હોય હોલ રાખવો તો સસ્તું પડે છે.
હમ
બોલો ઓફિસમાં કેવું ચાલે હાલ.
બસ જોય ઓફિસમાં ચાલે જાય હાલ તો શાંતિ છે અગો.
એવો રિપોર્ટિંગ રમ ચાલી જાય.
હમ.
કઈ ની હવે સોમવારે પરેશભાઈ બધા સાઈડ પર ગયા પછી ગોઠવવી ફરવા જવાનું.
હા ચો એટલે તો બધા આઈ જાય એક વખત ગોઠો અમે હવે તો કોમું અમે ઓછું થઇ જાય હે ને. તો આમાં હવાઈ જો ફૂલ પટ્ટલાુ કોમ રે હ ન તમારા હવ?
સાચી વાત.
થોડા દાણા નુ કામ છે કોન ભાઈ પુરૂ.
આમ ત્રણ દિવસ ન પ્રોગ્રામ થયા ત્રણ ચાર દિવસમા આજાવ.
હા તણ ચાર દાણાનો તો આરામથી રમતા રમતા થઈ જા હે
ચાલ આવતો ટીમ હું મજા આએ.
ટ્રેનમાં જ જયપુર હ બધું તો ફરવાનમાંજા આવી જાય જેસલ મેણમાં મુજરો. દ વાર મજા આવે હ મુજર બુજર ઘાય મજા આવે.
હા.
મૂજરોું ગુજરું હોય તો બધું મજા આવે એમ જોવાને.
હા એટલે જ ને.
મ તમે જોયેલા હશે ત્યાં મુદ્રો મુદરો જોયેલોઈ વિડીયો વિડીયો માં જોયેલા હ ને મુદ્ર ને એ બધું
એ તો બધું જેસલન નને
આ જેસર એ જ કરું મુંત્રો બધું જેસ એમાં જોયેલું છે ને.
એ તો બધું વિડીયો જોયેલું બધું સોશિયલ મીડિયામાં બાકી જેેલા નથી આપડે તો.
બોજઈ જાય રાત ના ત બો આહા તો આવો પવન આવતો હોવ તો.
હ હા ઈ તો આવ પોનું તો બાકી મજા ના જમ રણમા અઈયા. અને રાત્રે તો બર મજા આવરણમાં તો અને ટેન્ટ લગાયેલું હોય તો.
હમ.
અનેમ તો ભાઈ ઊંચ પર સફારી કરવાય તો તને મળે રણમાં.
હા સફા ડેઝટમાં જવા મળે રણ સફારી કરવા માંતે. બધુ ગાડીઓ ચલાવવાનું હોય છે એવું પણ મળે. ઘણું બધું હમ ઘણું બધું મળે.
એક દિવસ ના ના ચોક્કસ એકદમ હા પઈ તો ભાઈ તું ચોમા પતી જાય તું શિયાળો. પઈ ના જવાનું અને મજા ના પછ જઈ રહયા પછી તો બધું.